કેમ છો?
બસ એકદમ મજામાં, તમે કેમ છો?
બસ જો મજામાં. આજે થોડુંક નવરી બેઠી થી તો મને થયું લાય તમારી જોડે વાત કરું.
જી જી.
હું શું કતી હતી તમને કે આ પહેલેથી જ આપડા જે ઘરમાં ચાલતું આવતું હોય છે ઘણા વર્ષો થી અમુક પરંપરા ચાલતી હોય છે કે આવું જ કરવાનું, આવું નહીં કરવાનું. તો એ ધીમે ધીમે સમય જતા પેઢી દર પેઢી બદલાવવું જોઈએ કે કેવી રીતે રેવું જોઈએ. જેમ કે માની લો કે પેલાના જમાનામાં કેમ વવુઓ પેલું માથે ઓડીને રાખતી હતી કે અમુક ટાઈપ ના જ કપડાં પહેરાય. કે મોટાઓની સામે કે આમ સામે બેસી ના જવાય કે નીચે બેસી જાય ને એવી ઘણી બધી વાતો હતી, જે ધીમે ધીમે અત્યારે ઘણી ઓછી થઈ છે. પણ અત્યારે શહેરોમાં ઓછું છે પણ હજી આપણે ગામડામાં જોઈએ તો આ બધી જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. એ આપણને હજી એ દેખાતી હોય છે કે લોકો ભલે ભણતા હોય કે એજ્યુકેશન લેતા હોય તો એ અમુક કો માન્યતાઓ એમના મનમાં ઘર કરી ગયું છે કે ના આવી રીતે જ ઘરમાં રેવાય કે ના આવું જ કરવું જોઈએ. તો શું લાગે છે એ બધું કેટલા હદ સુધી બરાબર છે.
જો કેવું છે કે પરંપરા છે ને ઈ ખરેખર જોઈએ ને તો પહેલાના જમાનામાં શું એટલી બધી ભણતર ન હોતી અને માણસો પાસે થોડો સમય બી હતો હું એમ નથી કેતી કે આ પરંપરાઓ બધી ખોટી છે ને એનું કઈ અર્થ નથી એવું નથી અમુક વસ્તુઓ બરાબર બી છે ને અમુક વસ્તુઓ બરાબર બી નથી. જેમ પહેલાના જમાનામાં શું હોય કે આજુબાજુના મતલબ તમે જે ગામડામાં જ્યાં બી રહેતા હોય માણસો એની નજીકમાં જ કામ ધંધા હોય બરાબર એટલે એ લોકો પાસે પૂરતો સમય બી હોય અને એ લોકો બધું કે મને એકદમ રૂઢિ ચુસ્ત હોય કે જેમ તમે કીધું કે માથે ઓઢવાનું હવે ઘરે સાસુ સસરા હોય તો પેલા તો અ ઘણા મતલબ બહુ વર્ષો સુધી તો સાસુ નું પણ માથે ઓઢવું પડતું હતું એવું મારા મમ્મી મને કહેતા હતા. કે એમના જે એમના ટાઈમમાં બી નહી એમનાથી બી પહેલા તો જે સાસુઓ હોય ને એમની સામે બી માથે ઓઢવાનું ને આમ માથે માથે તો ભલે ઓઢવાનું પણ આમ કેવાય ને અંદર બી કાઢી એમ. અમારી ગુજરાતી માં એવું બોલે આપણામાં એ માથે બી ઓઢો અને આમ મોઢું બી ન દેખાય એટલું માથે ઓઢવાનું. તો એ લેડીઝ સામે બી હતું તો એ ટાઈમે આટલો બધું સમય હતો માણસો પાસે અને ભણતર નહોતી અને કેવાય ને કે જે માહોલમાં આપણે રેતા હોઈએ ને આપણને એવી જ આદતો પડે. આજના જમાનામાં બી હવે જેવી રીતે કે ગામડામાં માણસો તમે કીધું એ પ્રમાણે જે પહેલેથી જોતા આવ્યા છે ને એ ગમે એવા ભણેલા હશે પણ એ પોતે બહાર નીકળશે ને ભણવા માટે ત્યારે એ નથી અપનાવતા. પણ જયારે એ લોકો પાછા ત્યાં જાય છે તો એક હદ સુધી એમને ક્યાંક ને ક્યાંક એવું થાય છે. કે ના આમ તો કરવું જ જોઈએ. એટલે એ મારા હિસાબે એટલું બધું બરાબર નથી કે જેટલું જેમ સમય બદલાય ને તે માણસને બદ પોતાને પણ બદલાવાની બહુ જ મતલબ કેવાય ને જરૂરત જ છે. નહી તો તમે પછી સર્વાઈવ ના કરી શકો બધા સાથે બધાને એમ લાગે કે તો કેટલા જૂનવણી છે ને કેમ એકદમ ઓલ્ડ ફેશન છે એટલે એવું બધું આજકાલના જમાનામાં નથી ચાલતું આપડે ત્યાં.
હા એ તમારી વાત એકદમ બરાબર છે. કારણ કે જુના જમાનામાં ઠીક છે કે આટલું બધું ભણતર નતું કે ગામડામાં લોકો છોકર ને એટલું ભણાવતા નોતા કે એ લોકોનું મેઈન કામ એજ હતું કે ઘરનું કામ કરવાનું ને રસોઈ બનાવવાનું ની ને બધું સાફ સફાઈ રાખવાની ને. મતલબ એ પણ ભેદભાવ મેં જોયેલો છે ઘણા ઘરોમાં કે છોકરા અને છોકરી છોકરી વચ્ચે ભેદભાવ રાખતા હોય કે છોકરાઓને સારું ભણતર આપે કે સારી જગ્યા એ લોકોને જો આગળ ભણવું હોય તો બીજી જગ્યા એ ભણવા મોકલે મોટા શહેરો માં મોકલે અને જય્યારે છોકરીઓને મેં ગામડામાં જોયું છે કે બહુ બહુ તો પાંચમું ધરણ ધોરણ કે સાતમા ધોરણ સુધી એ લોકોને ભણાવે. અને પછી એવું કરે કે બસ હવે આગળ તારે ભણવાની શું જરૂર છે એમ કે હવે એને ઘરનું કામ શીખવાડવાનું ને એને રસોઈ શીખવાડવાની ને પછી એ લોકોને એ ચિંતા થાય કે જો એને કઈ કામ નહી આવડે તો એ લગ્ન પછી શું કરશે કે સાસરી માં કેવી રીતે રેશે તો આજ બધી આજ બધા ડર ના લીધે કે આ બધી બીખ ના લીધે એ લોકો છ છોકરીઓને આગળ ભણતા રોકે અ આજ વાત મેં એવન અ અહિયાંયા જે અમારા કામ વાળા બેન આવે છે એમનો પણ મેં એક દાખલો જોયેલો છે કે એમણે એમના છોકરાને સરસ કોલેજ સુધી ભણાયો આગળ એક બે કમ્પ્યુટરના કોર્સ કરાયા અને બધું કરાવ લયું. જયારે એની છોકરીને નવમા ધોરણ પછી એમને ઉઠાડી દીધી કે બસ આટલું તો છોકરીઓને બહુ થયું એટલે મેં એમને ઘણું સમજાયા કે તમે આવું કેમ કરો છો એમ છોકરાને ભણાવે છે તો તમે છોકરીને ભણાવો પણ એ વાત માનવા તૈયાર જ નને ત મને કે કે ના ભાભી અમારામાં છોકરીઓને બહુ ના ભણાવે કે બહુ ભણે ને તો પછી એને સારો છોકરો રોય ના મળે બધા એવું કે કે નાટ ભણેલી છે તો ઘરનું કામ શું કરશે એટલે પણ એક એવી વાત છે જે ખોટી છે કારણ કે એજ્યુકેશન તો છોકરો હોય કે છોકરી મને લાગે છે બંનેને સમાન રીતે તે મળવું જોઈએ
સાવ સાચી વાત કરી તમે કે ઈ જમાના ગયા કે જ્યાં છોકરીઓને ઓછું ભણાવતા કે પછી જેવી રીતે આપણેે આજે બી જોયેલું છે કે જે ગર્ભમાં જ માણસોને ખબર પડી જાય કે અગર છોકરી છે તો એ લોકો એનું ત્યાં જ મતલબ અંત કરી નાખે છે. એટલે એ તો એક બહુ મોટું કેહેવાય ને એકદમ ક્રૂરતા અને પાપ જ છે અને હું તો ઈ માણસો જેવા હોય છે ને એને હું માણસ જ નથી માનતી એ એકદમ તદ્દન કેહેવાય ને રાક્ષસ જ કુળમાં જન્મ્યા હોય એવા જ માણસો હોય પણ પહેલાના જમાનામાં ફક્ત એટલું જ હતું કે માણસોને સમજ નહોતી ભણતર નહોતી એના લીધે બરાબર એટલે હવે શું થાય છે કે હવે તો ઇવન તમે જેમ કીધું ને કે તમારા ઘરે જે કામ વાળા બાઈ આવે છે એવી રીતે મારા અહં બી આવે છે પણ મારા અહં ઊંધું છે મારા ઘરે જે કામ વાળા જે રાત્રે આવે છે ને એમની છોકરી તમે માનશો નહી ઈ પોતે બિચારા ઈડલી ઢોસા એવું મદ્રાસી છે એટલે એ પોતે ખીરું બનાવે અને ઈડલી ઢોસા બનાવે એનો વર સાયકલ પર બધે અલગ અલગ કેવાય ને એરિયાઓમાં વેચવા માટે જાય પણ તમે માનશો નહી એની છોકરી વકીલ નું ભણે છે બોલો આજે બાઈ કામ કરે છે મારા ઘરે વાસણ ધોવે છે બીજા આઠ દસ ઘરે વાસણ ધોવે છે પણ એની છોકરી આજે વકીલ સુધી ભણી છે તો મેં એને પૂછ્યું એક વખત મેં કીધું કેતા આપ તના લડકા લડકી દોન હૈ તો એ કે હા મારી પાસે એક છોકરો છે એનું અને એક છોકરી છે તો એણે એમ કીધું કે મારો છોકરો ડોક્ટર નું ભણ્યો છે પણ મને મારી છોકરીને વકીલનું ભણાવું હતું એટલે મેં એને એમાં બહ અમે મહેનત કરી રાત્રે અઢી ત્રણ વાગે ઉઠીએ બધું ઈડલી ને ઢોસા ને એવું બધું બનાવે ને જે સાયકલ પર વેચવા જાય માણસો એવી રીતે એ વેચે છે એટલે એ કરી કરીને ના વાસણ ધોઈને એને પોતાના બંને છોકરાઓને છોકરોને છોકરી એટલું સરસ ભણતર આપ્યું છે. કે આજે ઈ અમારે અહં એક મ્યુનિસિપાલિટી હોસ્પિટલ છે. એમાં એ છોકરો કામ કરે છે ને અહિયાં એક ગવર્મેન્ટનું કઈક એવું નાનું